મજામાં, તમે કેમ છો?
હું પણ માં, તો આપડે આજે કયા ટોપિક પર વાત કરીશું.
ગુજરાતની સંસ્કૃતિ અને વિવિધ તહેવારો વિશે વાત કરીએ.
હા તો તમે મને એના વિશે થોડી ઘણી માહિતી આપી શકો છો
છું. તમે જાણો છો ગુજરાતની સંસ્કૃતિ અને તેના તહેવારો? ઘણા બધા છે, ગુજરાતની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત રંગબેરંગી મેળાઓ, અને ઉત્સાહ પૂર્વ ઉજવતા તહેવારો માટે જાણીતું છે. અહીની સંસ્કૃતિમાં સંગીત, લોકનૃત્ય, કલા, પરંપરા ગરબા અને ખાન પીન ન અનોખો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિવિધ તહેવારો જોવા મળે છે જેમ કે નવરાત્રિ, ઉત્તરાયણ, દિવાળી બેસતુ વર્ષ, રણઉત્સવ, હોળી, ધૂળેટી જેવા અનેક તહેવારો જોવા મળે છે, તેમાં હું તમને આજે નવરાત્રી વિશે વિશેષ માહિતી આપવા માંગુ છું. નવરાત્રીએ હિન્દુ ધર્મનો તતહેવાર છે જે આપને આસો આસો સુ એકમ થી નવમ સુધી ઉજવીએ છીએ, જેમાં અંબા માતાના નવ રૂપોનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રી ના તહેવારો મા શેરીએ શેરીએ. માતાજી. જૂના મંડપો બાંધવામાં આવે છે અને નવ દિવસ સુધી એમની પૂજા કરવામાં આવે છે. લોકો રંગબેરંગી કપડાઓ પહેરીને ગરબા રમવા માટે જાય છે. આ નવ દિવસોમાં એ લોકોનામાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી મોડી રાત સુધી ગરબા ગવાય છે. શેરીઓમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ હોય છે. સાથે સાથે ભજન મંડળીઓ ભજન પણ ગાતા જોવા મળે છે. આપણને નવરાત્રીનો સૌને આનંદ આપતો અને ભક્તિભર્યો તહેવાર છે. નવરાત્રી હિન્દુ ધર્મમાં ઉજવતો એક પવિત્ર તહેવાર છે અને ઉત્સાહભર્યો તહેવાર છે. ગરબાથી માંડીને એમાં દાંડિયા રાસ રમવામાં આવે છે. મંદિરોમાં ભક્તિભાવથી આરતી કરવામાં કરવામાં આવે છે. લોકો ઘરોમાં સાફ-સફાઈ રાખે છે. ગુજરાતમાં નવરાત્રી ખાસ કરીને ગરબા માટે પ્રસિદ્ધ છે, જ્યાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ની સંગીત ની તાલી નૃત્ય આ તહેવારમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક એકતા માટે પણ મહત્વપૂર્ણ છે. એના પછી હું તમને ઉતરાયણ વિશે માહિતી થી આપવા ઈરછુ છું. ઉત્તરાયણને આપણે મકરસક્રાંતિ તરીકે પણ ઓળખી છીએ, જેમાં આપણે તળ ના લાડુ બનાવીએ છીએ. કે મમરા ના લાડુ. બનાવીએ છે, પતંગ ચગાવીએ છે. આકાશમાં આખે તંગો જ જોવા મળે છે. આકાશ આખું પતંગોથી રંગવા રંગાઈ ગયું હોય એવું લાગે છે. ઉતરાયણ આપણને ચૌદ જાન્યુઆરી એ મનાવીયે છીએ. આખો દિવસ આખાશે છે રંગ એવી પતંગો છવાઈ જાય છે. આ દિવસે ઊંધયું અને જલેબી ખાવાની ખાસ પરંપરા છે. એના પછી હું તમને દિવાળી વિશે માહિતી આપવા ઈચ્છું છું. આ પાંચ દિવસ નો તહેવાર ખુબ જ ધામધૂમ ધૂમધામથી ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરને શણગારે છે. દિવાળી આવવાની હોય તેના પેલા સાફ-સફાઈ કરે છે. લોકો દિવાળીમાં રામ ભગવાન ની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે એ દિવસે ભગવાન શ્રી રામ એમના ઘરે પાછા આવ્યા હતા. એટલે આ દિવાળી મનાવવામાં આવે છે. એના પછી હું તમને રણ ઉત્સવ વિશે માહિતી આપવા માંગુ છું. કચ્છના સફેદ રણમાં પ્રવાસ માટે લોકો જાય છે. રણ ઉત્સવમાં એ કચ્છમાં મનાવવામાં આવે છે. તે દિવસે મેળો ભરાવાય છે કચ્છના રણમાં. અને લોકો પ્રવાસ માટે ખુબ ઉત્સાહથી જાય છે. ત્યારબાદ હું તમને બીજો એક તહેવાર હોળી અને ધૂળેટી વિશે માહિતી આપવા માંગુ છું. એક ફાગણ મહિના ન તહેવાર છે, જે-જેમાં હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગોથી ધૂળેટી રમાય છે. શું તમને એને આ તહેવારો વિશે માહિતી જાણીને કેવું લાગ્યું?
ખુબ સરસ. તમે જે માહિતી આપીને એ ખૂબ જ સરસ માહિતી આપી. ખરેખર આપણા ગુજરાતમાં અને આપણા ભારત દેશમાં પ્રદેશ-પ્રદે-પ્રદેશ પ્રદેશ છે. મતલબ આહ આહ આગળ જત તો પાંચ-પાંચ કિલોમીટરે ખા રહેણી ધરણી, ખાવાનું તહેવારો એ બધું બદલાયા કરતું હોય છે. અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારના તહેવારો, ખા-ખોરાક પછી રહેઠાણ એવું અલગ અલગ બધું વિવિધતા જોવા મળે છે. ખરેખ આપણો ભારત દેશ ખૂબ જ મહાન દેશ છે. કારણ કે આપણા ભારત દેશમાં નવરાત્રી, ઉત્તરાયણ, હોળી, દિવાળી જેવા ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે. અને આપણા ભારત દેશમાં આમ્મ અને અનેક પ્રકારના બધ બધા જ બધા જ ધર્મના લોકો એક સાથે મળીને રહે છે. પરિણામ તેઓ વચ્ચે એકતા જોવા મળે છે. અને તમે જે વાત કરી આગળ કે નવરાત્રી ના તેહવાર હા નવરાત્રી નો તેહવાર માત્ર ભારત દેશ માં પ્રચલિત નથી પરં તે તો દેશ વિદેશમાં પ્રખ્યાત બની ગયો છે. નવરાત્રીના નવરાત્રીના નવ દિવસ લોકો ગરબે ઝૂમી ઉઠે છે. અને નવ દિવસ ગરબા કરીને માતાજી ની આરાધના કરે છે. અને તેવીજ રીતે દો જો દીવાળી ની વાર કરીએ તો દીવા થે અયોધ્યા માં એનું એક ખાસ મહત્વ ધરાવે છે. કારણ કે ત્યાં રામ ભગવાન નું જન્મ સ્થાન છે. અને તેથી ત્યાં ખુબજ ધૂમધામ થી દિવાળી નો તહેવાર ઉજવવામાં આવે છે. અને મને તો દિવાળી નો તહેવાર ખુબજ ગમે છે કારણ કે ત્યારે આપડે આપડા ઘર ને એટલું સારી રીતે સંકાળી શકે ને કે તેની વાતજ ના પૂછો. એમ દીવા ને એવા આંગળીએ તો આપણું ઘર કેટલું સરસ લાગે મને તો બહુજ ગમે પછી હોળીનો તેહવાર ની વાત કરીએ તો હોળી ના તેહવાર પણ આહ પ્રહલાદ અને હોળીકા ના હોળીકા ની કથા ઉપર આધારિત છે તેમાં તેની કથા છે. તેના દ્વારા હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને તેમાં બધા લોકો ધુળેટી ના એના આગલા દિવસ બધાજ લોકો પોત પોતાની જે પણ મન મુટાવ જે પણ થયું હોય એ ભૂલી જાએ છે અને એક રંગ માં રંગાઈ જાએ છે. અને તેથી તો ધૂળેટીનું એક શાંતિ શાંતિ નો પ્રતીક તરીકે પણ ઓળખવામા આવે છે કારણ કે એ દિવસે લોકો ભઘુજ ભૂલી ને પોતાના સાથે જે પણ મન મુટાવ થયોં હોએ છે બધુંજ ભૂલી જાએ છે અને સાથે થઈ જાએ છે એવીજ રીતે જો આપણે વાત કરીએ તો આપણા ભારત દેશમાં એવા અનેક પ્રકારના તહેવારો છે જે ખુબજ પ્રચેલિત અને જાણી તા છે જેમાં ઘણા બધા તહેવારો નો સમાવેશ થાય છે. તો તમારી છોડે વાત કરીને મને દિવાળી હોળી એ જેવા તહેવારો વિશે ઘણું બધું જાણવા મળ્યું અને સાથે સાથે હું તો તમને એ પણ જણાવવા માં અને તેવી જ રીતે રક્ષાબંધન એ ભાઈ બહેન ના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. પછી જો બેસતું વર્ષની વાત કરીએ ઉત્તરાયણ ની વાત કરીએ તો ઉત્તરાયણમાં છે પણ જે અ પતંગો ચગાવવામાં આવે છે એ તો દેશ વિદેશમાં ખુબ જ પ્રખ્યાત છે. અને ખુબ જ ભાવે છે સાથે સાથે તલના લડુ લાડુ પણ બનાવવામાં આવે છે જે પણ મને તો ખુબ જ ભાવે છે. અને એની સાથે સાથે તમે જે કહ્યું ને કે રણોત્સવ રણોત્સવ રણોત્સવ એટ એટલે કે એક મેળો ભરાય છે જેમાં લોકો રણ રણ સ્પર્ધાઓ પણ કરવામાં આવે છે. અને લોકો પતંગો પણ ચગાવે છે. વિવિધ પ્રકારની ખરીદીઓ પણ કરે તેનો તેનો ફા યદો ઉઠાવે તેમાં આવીને પોતાનો આનંદ માણે છે. તેથી હું તો અંતમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણું ગુજરાત દેશ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તો મે મેં આજે તમારા જોડે વાત કરી તો મને ભારતના ગુજરાતના જે વિવિધ તહેવારો છે જેમ કે દિવાળી નવરાત્રી હોળી ધૂળેટી અ ઉત્તરાયણ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થય. તો તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપ ને આવ કોઈ બીજા ટોપિક પર પાછા મળીને વાત કરીશું. તો ચાલો બેન આવજો.
મળીને કરીશું.